તને આવે ને મારો અવાજ?
હા હા, તને?
મને બી યાદો છે.
હા હા.
હું કરે
કંઈની
હું કઈ ની રો રોટલી બનાય કાઈડી.
હા બનાવી કાઇડી. ના રે બાકી છે હ હ. સાકા છે કારેલા ને ગુગરા ભરેવાના.
હા તો તારા થી જે ખવાય ની ને
ખવાય ને તા.
કા ખવાય મસાલા વાળો નહી ખવાય ને ઘોઘરા ઘૂઘરા મસાલા વાળો તો નહી આવે
મસાલામાં શું ભરે બેસન ભરે એની અંદર કાંદો હોય ને નોર્મલ મસાલો જે આપણે નાખીએ તે જ હોય.
તે કેવા ઘૂઘડા હોય.
એટલે જો શું કરવાનું પેલા કારેલા આવે ને કારેલા એને ધોઈને વચ્ચે થી ફાળવાના એની અંદર બધા બીયા છે તે તે કાઢી લેવાના તડવાનું નય એમ જ આપણે કેમ ભીંડા તેલમાં બનાવીયે સાતડીને
હા તે તો કેવું મને તરવાર અમારી ભાષામાં એમ જ કઈ તેને તડે એમ એ અંદર બેસન નાખે બેસન નાખે મસલા નાખે
હા.
પછી તેને એમ તળી નાખે હારું લાગે તો ઘૂઘરા કેવા આવે
એને જ કેવાય ઘૂઘરા જે કારેલા ની અંદર જે મસાલો ભરે ને એને ઘૂઘરા ભરેલા કેવાય અહીંયા.
મને એવુ પેલું મીઠાઈ આવ તે છે એટલે ઘુઘરા
ના તે તો દિવાળી પર બને
તમે બનાવે
હા બનાવે.
હાચુ બનાવે
હાચુ બનાવે
હ અમે તો કઈ બનાવી જ નહી ખાલી ભજીયા સિવાય
અમારી ઘરે દિવાળી પર ઘૂઘડા બનશે. ખરખડીયા બનશે ચેવડાો બને શક્કરપાડાા બને.
પાપડ
પાાપડ તો અત્યારે બની ગયેલા
બની ગેલા હવે પાછા ની બનાવાના
હવે પૂરા થશે ત્યારે
પૂરા થશે નેક્સ્ટ યર
હા અડદ પાક બનાવે.
અડદ પાક તો ઠંડીમાં ખાય ને
હા પણ એ તો દિવાળી પરતો ઠંડી ચાલુ થઈ જ જાય ને.
હમ દિવાળી પણ ઠંડી થઈ છે પણ હમણાં વરસાદ ચાલે વરસાદમાં તમે શું મનાવે
વરસાદ માં તો કઈ ની ગરમ ગરમ ભજીયા
ગરમ ગરમ ભજીયાને ચાય મે હમણાં જસ્ટ મ કાઈ ખાધી
હા તો મકાઈ ભેલ મસ્ત લાગે વરસાદમાં.
એ મને ખાવાનું મન થયો એટલે મે લઈ આવી.
હા મકાઈ ને બાફી ને એની અંદર ભેલ બનાવાની સેવ ને એવું લાખીને મસ્ત લાગે.
તો તેને મને છોલવાનું આડસું લાગે. પેલું ઉકારવાનું ભે ભેલ બનાવવાનું હોય ને એટલે પલું પેલું
જો કાંટા વાળી ચમચી આવે સ્ટીલની લેવાની પ્લાસ્ટિક ની લેવાની.
છે માય પાહે
હા તો બસ તો સ્ટીલની ચમચી એ બેથી ઉચકી લેવાની એટલે બેથી મકાઈ ના દાણા નીકળી આવે.
હવ તે તે કેવી રીતે
હમ જો આપડે જો મકાઈ વચ્ચેથી બેફાર પાડીએ. ના એટલે કે ત્યાં રાઉ રાઉન્ડ રાઉન્ડ આઈ
હા.
હા ત એક તે લાઈન ખરી ને તેમાં આપડે મકાઈ ના પેલું જે કાંટા ખરા ને કાટાવાળી ચમચી ના ફિક્સ કરીને બેથી ચમચી ઉચકી લેવાની. ચમચી ઉચકી એટલે મકાઈના દાણા ચમચી માં બધા ફીટ થઈ જ આવે. એવી રીતે એક લાઈન પાડવાની પછી હું કરવાની સ્ટ્રેટ લાઈન હતી તેને આપડે અંગુઠા વડે દબાવ્યા કરવાની એટલે આપો આપે એક પછી એક પછી એક લે યાર છૂટી પડ્યા જ કરે.
એટલે બધું દુકાન બી ખોઈ લો છે એમ કે ની તું બધું જ ખબર.
બધું જ ખબર મને.
તને હું ની ખબર એમ કે હું. બધી રેસીપી તને ખબર છે. હું તો મને ભી કે કોઈ હારી રેસીપી.
ખાંડવી ની રેસીપી કેવું ખંડવી ની.
હા બોલ મેં ટ્રાય બનાવાની કોશિશ કરા.
હા દહીંમાં બને અથવા તો છાસ માં બને.
તો શું કરવાનું પહેલા છે ને આપડે એક વાડકી જેટલા ચણા નો લોટ લેવાનો ચણા નો લોટ લીધો પછી શું કરવાની જો છાશ લે છાશ જો આપણે બનાવવાને છાશમાં તો જેટલો ચણાના લોટ લીધો છે તે તેટલી બે વાડકી છાશ લેવાની. એક કામ કરવાનું દસ રૂપિયાનું છાસ નું પેકેટ આવે ને આપણું
આ મારે બાજુ નવ રૂપિયા પેલો આવતો છે તે વસ્તુ એવું કઈ નામ છે વસુધા તેના ન નવ રૂપિયા એવા છે.
હા તો તે પેકેટ લેવાનું આખું
હમ્મ.
એની અંદર એક વાડકી ચણાનો લોટ.
હા.
પછી આપડે મરચું એટલે મીન્સ મસાલો
મસાાલો બધા મસાલા.
ને મસાલો એટલે કયો તો આપણે જે નોર્મલ વાંતીને આદુ લસણ મરચાનો.
આ લીલા મરચાં વાળો?
લીલા મરચાવાળો લેતા હોય તો હો કઈનઈ સૂકા મરચાવાળો લેતા હોય તો હો કઈનઈ. આપડે જે મસાલો ખાઈએ તે મસાલા.
હા.
તે લેવાનું મીઠું નાખવાનું. શું કરવાનું પહેલા તે એક વાળે તપેલી લેવાની મોધું આપણેે જેમાં રસોઈ બનાવીએ તે કળી લેવાનું એની અંદર બે વાટકી છાશ લાખી દેવાની એક આખી છાશ નું પેકેટ લાખી દેવાની.
એની અંદર બેસન લાખી દેવાનો મસાલા મીઠું લાખી દેવાનું નેર છે ને બેસનને ચારા ઉટું રહેવાનું લમ્સ ની પડવું જેવી બેસન જે લાખે ને પછી તારે ફલાવતું રહેવાનું ચાલુ ગસે. એટલે જે બેસનમાં જે ગાંઠ પડે તે ગાંઠ લમ્સ.
હા હા.
તે ની આવવા દેવાનું ચારવાનું ચારવાનું ચારવાનું એટલે એકદમ
ગેસ પર મૂકીને કરવાનું એમની એમ કરે તો ની ચાલે? એમ કરે તો
એમ છે ને એમ કરે ને તો કઈનઈ છાશમાં છે ને પેલા બેસન લાખીને રવે વલવી કાઢવાની છાશ.
એટલે બેસન બધા ભરી જાય છાશમાં.
હા.
પછી ગેસ પર મૂકીને ઉકાળવાનું, મીન્સ કે ચરાવાનું એટલે બેસન પેલો થઈ જાય નેાચો નની લાગે.
જ્યાં ઉંડી એકદમ લમ્સ પકડીની જઇ.
લમ્સ બધી નીકળી જાય લમ્સ ની ની નીકળી હા આપડે કેમ સુકડી બનાવી પેલો શીરો બનાવી ને કેમ ગાંઠ થઈ જાય શીરો.
હા.
તે ટાઈપનું થઈ જાય પછી શું કરવા ખબર કે આપણે કલેશવ બેસન ને ઉચકી જોવાનું એટલે તાર ની ચ તાર પડે. કેમ ચાસણી માં તાર આવે ત.
હા હા.
તે ટાઈપે તાર પડતા થઈ જાય ને એક બે તાર પડે ને. એટલે શું કરવાનું એક થાળી લેવાની. થાળીમાં તેલ નાખીને પાથરી દેવાનું વાત છે એકદમ પટલી લેયર. આપડે કેમ રોટલી ની પતલી લેયર બનાવીયએ. તેમ એકદમ પટલી લેયર પાથડી નાખવાની. પછી લાંબી લાંબી પટ્ટી કાપવાની.
પાહિ સુખાવા મુકવાની હોય ને એ ને સુખાવા.
એ તો આપડે પાથરીને થોડીક વાર રાવ દઈએ ને એટલે સુકાઈ જશે. તો સુકાઈ જાય એટલે પટ્ટી કાપી લેવાની લાંબી. લાંબી પટ્ટી કાપીને પછી રાઉન્ડ વારી દેવાના. રાઉ રાઉન્ડ વરી જાય એટલે પછી શું કરવાનું ખબર કે આપડે પેલો કાંદો આવે ને કાંદો એી ઝીણો ઝીણો કાપી લેવાનો આપણે. ખમણ સાથે કેમ આવે નાના નાના તું પીસ આપડે વઘારીએ
એક એકદમ ઝીણા ઝીણા.
હા બહુ ઝીણાઓની ને બહુ મોટાઓની નોર્મલી.
હા તે પેલું આપડે હોટલમાં ખાવા જાય ને તેવા.
હા ત્યારે આપણને તેવાર લાંબા લાંબા નહી કાપવાના.
તે તો ખબર પ તેનાથી બી નીલા નીલા આપડે બનાવીએ ને.
હા શાક બનાવીથી નાખીએ હ તેવા કપવાના તેવા. કાપીને છે ને એ રાઉન્ડ પર થોડા આગે આગે પેલું પાથરી દવાના કાડ એટલે લાગ્યા કે આપડી રીતે છાંટી દેવાના ઉપર.
હા.
પછી હું કરવાની એક કડસી લેવાની
હા.
કળસી ની અંદર તેલ લેવાનું તેલ ની અંદર રાય નાખીને રાઈ ફૂટે
કરશે ને તેને પેલો ચમચો જેવું આવે છે ને તેમાં પેલું
હા તો હા તો તેને અમે કડસી કહીએ.
અમે છે ને એકદમ પેલું સીધું આવે ને
હા.
અ રોટલી ફેરવવાનું તેને કડશી કે.
હા તો કઈ નહીં તો તેમાં લાખી રાઈ ફૂટી જાય ને? એટલે છે ને એ બેથો વગાર પેલું રેડી દેવાનો. જે રાઉડ ના પેલું કાંદો ખરો ને તેના પર રેડી દેવાનો. થોડાક ધાણા ઉપર થી નાખી પણ ને ધાણા નહી નાખીએ તો ચાલે આપણેે ઘરે ખાવાની એટલે પણ કોઈ ના સારું હોય તો ઉપર ધાણા નાખી આપને લીલા ધાણા.
ખમણ જેવું જ.
હા ખમણ જેવું જ એમ.
તેને ખાંડવી કે.
એને ખાંડવી કેહેવાય.
હારો લાગે?
હા સારું લાગે તે દિવસે ખુશી લાવી.
ખુશી ક્યારે લાવી?
તે દિવસે ખબર તારો લંચ અમે લેવા આવેલા. મેં લેવાવેલો હા તે દિવસે લાવેલી તે દિવસે ઘુસી લાવેલી.
જયારે મેની હોઉં ને ત્યારે જ તમે લોકો લાગે આવું બધું.
ના લાવેલા તને ફોન બી મારેલો પણ તું નહી આવેલી.
પણ તે દિવસે આવવાતું નહી હતું મારા એટલે.
હા હા તો તે દિવસે જ લાવે લું મે ટ્રાય મારવાનો છે બનાવી લાવવા.
હા.
હા.
કઈ નઈ મેં બી કઈ સારું બનાવીને લાવવા કોઈ દિવસ એમ બી રોતા ત ભરતા. તારા બગીલા પર.
હા તેને શનિવારે ટ્રાય મારું છું બનાવવાની. એટલે આ કાલે કાલે તો મને એ વિચાર છે. ખીચડી બનાવવાની વેજીિટેબલ નાખીને.
આજ લાગી તું કોલેજમાં ખીચડી સિવાય કઈ લાવ્યો જ નહી.
મારી વાત તો પણ ખીચડી સાથે દહી તિખારી
દહી તીખારી એટલે પેલું વઘારે?
હા વગેરે એવું લાવવાનું પ્લાનિંગ છે.
તે કેવી લાગે મે આજ લગી ટ્રાય લો કર્યું મ ટ્રાય
દહી તિખારી કે મસ્ત લાગે
ચેલો નારિયલ ની ચટણી ટ્રાય કરી.
નારિયલી ચટણી દેતા પાંચુ અલક હવે તમારી ઘરે પેલું નવું ગ્રાઇન્ડર આવી જ ગયું છે એટલે ચટણી પણ બનાવાશે હવે તો
એટલે નારિેની ચટણી વખાત દહી લખે જ કે નહીને તેને વઘાર કરે.
હા.
ના ના. પેલું સરખું જ છે બધું ખાલી તેમાં નારિયળ ની ચટણી લખે નારિયળ જ
અને અરિયલસવાદ આવે આની અંદર ખલ્લી દહીંય.
હમ.
એટલે દહી અને થોડોક ખાતો અને થોડોક તીખો સ્વાદ આવે દહીં તીખારી
દઈતી ખાઈ તમે બધું ટ્રાય કર્યું એટલ
હા. એ પાછું ખાનીઅ વધારે મજા આવે ખબર છે. આપડે છે ને મીથી ભાજી ના ભજીયા બનાવીએ ખબર
હા હા મીથી ની બાજી ના ભજીયા
ને વધારે પેલું આપડે ફુલાવા માટે ઈનો એવું લાખેલું હોય. એટલે ભજીયા કેમ પેલા મોટા મોટા સોફ્ટ સોફ્ટ થાય સચોરન નાખીને સોફ્ટ થાય ભજીયા. તેની હાથે દહીટીખારી મસ્ત લાગે કોમ્બિનેશન હા
તો કોઈ દિવસત બનાવી લાવજે.
હા મેં ત્રાય મારેલું છે. એવ.
કેવું લાગેલું.
મસ્ત લાગે.
મનતો ના બગાડી નાખેલો હશે તુ એ
નારી ના મેં નહ બનાવેલું.
તો.
એ તો છે ને અમે નાંતી એ પણ નહી બનાવલું તો છે ને અમે તે દિવસ મીટિંગમાં ગયેલા ને તથા કૃતિક ભાઈ ના ઘરે એમની બેહેને બનાવેલું. હ એની બેને બનાવેલું એટલે અમને ખબર સારી અમે ઘણી વાર બનાવીએ મંદિરે પણ આકૃતિ પની બેનની ઘરે ભજીયા જોડે ખટેલું એમ ખીચડી સાથે બનાવીએ. આ ભજિયા હાથે બનાવેલું.
પેલો મીટિંગ સ્વામિનારાયણ વાળી તમારી
હા.
ત પ્રવચન ન શુ બોલે તા
પ્રવચનમાં તેમાં છે ને અમારું એક બુક આવે બાળપ્રકાશ ને બાળ ઘનશ્યામ એમ બે બુક આવે
હા તો મને જે જે રોકજગ આવેેલું છે છે ને
ના તે તો અલગ તે તો બાળકોની તેમાંથી અમે સભા કરાવીએ.
હ
હા એટલે બાર પ્રકાશ આવી ની અંદર આખો પ્રોજેક્ટ આવે અમારો
હમ.
પ્રોજેક્ટ આ વખતે પારાયણ છે આ વખતે પારણ મા શ્રીમદ્ ભગવદ્ ગીતા નો સાર કહેવાનું છે. એટલે અર્જુન અને કૃષ્ણ વચ્ચે જે સંવાદ થયેલો પછી જે યુદ્ધ થયલું કૃષ્ણ પેલું પાડવોના કૌરવો વચ્ચે.
તે બધું તમારે બોલવાનું આવે
તે બધું એટલે તે બધું નાટક પ્લે કરવાનું
તમે કર તે
એટલે અમે હા અમે હા અમે કરીએ અમારું હોય યુવકોનું ટીમ અમે કરીએ બાળકો નુ હોય અમે બાળ મંદિર ચડાવીએ એટલે અમારે બાળકો ને શીખવવાનું
તો તું એક દિવસ કેતો હતો ને પેલો એ વહા ખખડ વાળું તો ક્યાં જ્ઞાન આપવા ગેલો હતો તું
હા હા
તે કા ગેલો
તે એકકવાદી
તો કોરી અમારા બાજુ
ડેની